હેલો,
હલો, જય શ્રી ક્રિષ્ન.
જય શ્રી ક્રિષ્ના. કેમ છો?
હું મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું.
આજે આપડે અમાવસ અમણાં શું તથી ચાલી રહી છે. આપણે જોઈએ તો, આપણે અમાવસ વિશે વાત કરીયે.
ખુબ સારો વિષય છે. ખૂબ સરસ વિસેય છે. અમાવસ્યા આપણી સંસ્કૃતિ ને પરંપરા સાથે જોડાયેલુ મહત્વ દિવસ છે.
હા પણ અમાવસ નું એક ખરૂ મહત્વ શું છે.
સાચું કેવશો તમે અમાવસ્યા એ દિવસે જ્યાદા છંદ્ર આકાશમાં તે‌ દેખાતુ નથી આ દિવસને ધાર્મિક અને કાર્મિક દ્રિષ્ટિ વિશેષ માનઆમાં આવે છે.
બિલકુલ. અમારા ઘરે તો અમાવસ ના દિસે સવારે પૂજા કરવામાં આવે છે. અને સાંજે જ દીવો પ્રગટાવવામાં આવે છે.
બિલકુલ સાચું કહેશો તમે, ઘણા લોકો સવારે ભગવાન ની પૂજા કરે છે. દાન પૂર્ણય કરે છે અને પિતુઓનું શ્રમરણ કરે છે.
બિલકુલ પિત્રુને ભોગ આપવાથી આપવા માટે આ દિવસનો‌ ચુનાવ ખુબ સારો છે. મેં સાંભળ્યું છે કે અમાવસ્યા ના દિવસે ગરીબ લોકોને અન્નદાન આપવામાં આવે છે. પિત્રોને ખીરનો પ્રસાદ ધરાવો કાતો કોઈ પણ પ્રસાદ ધરાવવુ એ દિવસ માટે શુભ માનવામાં આવે છે.
એકદમ સાચું કહો છો તમે. અન્નદાન, વસ્ત્રદાન અને સેવા કાર્ય કરવાથી મનને શાંતિ મળે છે અને પુણ્ય કાયૅ પણ પ્રાપ્ત થાય છે.
એકદમ સાચી વાત કહો છો તમે, બિલકુલ આપણે જોઈએ. તો આપણેે આત્મચિંતન કરવા જોઈએ. આપણી ભૂલો સુધારવા અને સારા કામોના પ્રયત્ન કરવાનો આ સંદેશ આપે છે.
બિલકુલ, અમાવસ્યા આપણે આત્મચિંતિત કરવા. આપણે ભૂલો સુધારવા અને સારા કાર્ય કરવાનુ સંદેશ આપે છે.
આજના સમયમાં લોકો પાસે સમય ઓછો હોય છે. પણ આવા દિવસો પાછા લોકોને પણ મળતા નથી. નિતળ ખોરાક.
બિલકુલ, સાચો કે તમે. અંધકાર પછી પ્રકાશ આવે છે? હ, જે અમાવસ નું સુંદર સંદેશ છે.